હુ કે કેવું છે
તો મિત્ર અમારે ખેતી અને ખેડૂતોને ખેતી વિશે વાત કરવી હતી તમારી સાથે
એવું ચર્ચા કરવી હતી
ટાઈમ આપશે મને થોડક
હા ચોક્કસ તમે કહો ને અને આપડી ચર્ચા કરીશું ને એના વિશે ને તમે હાલમાં શું કરી રહ્યા
હાલમાં ઘરે જ શું અને ખેતી વિશે જોતો હોય તો ખેતી નું કામ સંભાળતો તો મને વિચાર આવ્યો કે હું જંત્રભાઈ હાથે વાત કરું
હા હા બરાબર તો તમે જે ટોપિક પસંદ કરયો એ મને ખૂબ જ કારણ કે ખેતી અને તમે અ જે ખેડૂતોનું જીવન શે એના વિશે વાત કરવા માંગો છો તો તમે એ જોયું હશે કે હાલના સમયમાં તો કેટલી બધી એવી આ યોજનાઓ છે જેનામાં મારફત જે ખેડૂતો છે એને લાભ પણ મળે છે એની આપણને ખબર જ છે કે જે આપણો ભારત દેશ છે મિત્ર એ ખેતી પ્રધાન દેશ છે જેની અંદર તમને ખબર જ જે કે આપડે જે ભારત દેશ છે એની અંદર જે વસ્તી છે એ એકસો ચાલીસ કરોડ ની ઉપ પર છે તો એ લોકો માટે કઈ ખાવાનું હો તો જોઈએ ને મિત્ર તો આપડે જોવા જઈએ તો એમ જો ખેતી જ ખેડૂત કરતા બંધ થઈ જાય તો પછી આપડે તો ભૂક્યા મરવું પડે એવું થઈ જાય તો આ આપડે એમ જોવા જઈએ તો જો ખેડૂતો જે છે તે ચોમાસા દરમિયાન ખેતી કરતા હોય છે પણ આમના હાલના સમયમાં તો એવું થઈ ગયું છે કે જે ચોમાસ શું છે એનોનું જે રૂટીન છે એ પણ સમયસર ચાલતું નથી એથી એના લીધે એ લોકોને ખુબ જ નુકસાન થાય છે ને પછી એ લોકોને જે જીવનની જે પરિસ્થિતિ હોય તે આગળની એ પણ ખુબ જ નબળી પડી જાય તેવું છે કારણ કે ખેડૂતો તો જે પાક ઉગાળે છે ને એમાંથી જે કઈ પણ આવે એ થોડું એ લોકો ના માટે જેટલું પૂરતું મર્યાદિત હોય એ એ લોકો માટે મૂકીને બાકીનું બધું વેચાણ કરી આપે અને પછી વેચાણ કરીને જે પૈસા કઈ આવે એનાથી એ લોકોની જરૂરિયાત કઈ બીજી વસ્તુ ખરીદતા હોય પણ હમણા શું થતું છે કે વધારે ખાસ પાક નુ ઉસ્કાની એવ બહુ બધું થાય છે તો તમને ખબર જ હશે કે એના માટે હો સરકાર અમુક સહાય આપતા હોય છે થોડા ઘણા પૈસા આપીને પછી જેટલું નુકસાન થયું હોય એનું થોડું ભરપાઈ ભરપાઈ કરવાની એ લોકો ટ્રાય કરતા હોય છે. ખુબ જ સારું.
હા મિત્રો તો સાચી વાત છે તમારી
મ્ર તમને ખબર જ હશે કે હ હમના ચોમાસા દરમિયાન બધા ખેતી તો કરવાના જ પણ હાલના સમયમાં આપણને ખબર જ છે કે વધારે ખાસ હોળ નથી ચલાવતા કારણ કે એ લોકો અમના ટેકનોલોજી નો ઉપયોગ બહુ કરતા છે. તેથી તે લોકોનો સમય પણ બચી જાય અને વધારે કામોને કરવું પડે આથી પછી એ એની અંદર પાક ઉગાડવામાં અને બધું એ કરવામાં એ તરત થઈ જતું હમણાં તો આપણને ખબર જ છે કે બધા સમય બચાવવા બહુ માંગતા હોય જેથી કરીને એ ટેકનોલોજી જ વધુ ઉપયોગ કરતા હોય છે. પણ એક તો આપડે જોવા જઈએ તો ટેકનોલોજી એટલી વધી ગયેલી છે કે કોઈને રોજગારી નથી મળતી પણ શું કહેવાય એમના
ને તમને ખબર જ છે કે પેલાના સમયમાં તો જે ખેડૂ તો હતા એ લોકોને નિંદન હારું પણ એ લોકો નિંદન કરવા પડતું હતું અને એના માટે કોઈ દવા જેવી ન હતી તો જેથી કરીને એ લોકો લોકો જે છે એ નિંદન કરવા માટે ખુબ જ સમય જતો હતો ને હાલના સમયમાં તો તમને ખબર જ છે કે કેટલીક રાસાયણિક દવાનો ઉપયોગ કરીને એ લોકો જે છે. એ નીંદન ને નાશ કરી આપતા હોય છે તો એ ખુબ જ સારું કેહેવાય મિત્ર કારણ કે એનાથી જે ખેડૂતો ન જે નિંદન કરવાનો જે સમય વધુ જાય વધુ જતો નથી તો આ વાતને તમે આગળ લઈ જતા થોડું ઘણું તમે પણ માહિતી આપો તમારા બાજુ કઈ કઈ એવી પદ્ધતિ અપનાવે છે કઈ ટેકનોલોજી્ટર
હા મિત્ર ચોક્કસ મિત્ર અમારી બાજુ પણ મિત્ર એવું જ ખેતીમાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારો એવો પાક મેળવે છે અને ટાઈમનો પણ બચાવ કરે છે. ટ્રેક્ટર નો ઉપયોગ કરે્રેક્ટર પણ બે ટાઈપ ના આવે છે એમ અને યોગ્ય ખાત ઉપયોગ કરે છે ખેડૂતો અને જ્યાં જ્યાં નદી વ્યક્તિઓ જે છે તળાવ છે ત્યાં પાણી પૂરતી સગવડ એટલે ત્યાં એવીતે વધુ સારો પાક અને વધારે જાત કરી શકે ખેડૂતો એનાથી આપણને તથા ભારતના અન્ય નાગરિકોને ખાવાનું મળી રહે છે ખેતી તરફ સિંચાઈ પદ્ધતિ વિધ સિંચાઈ પદ્ધતિ ખેડૂતો ઉપયોગ કરે છે. એમાં નથી કે ડાંગર નજીક પાક પણ ઘણા બધા શાકભાજી અને વિધ વિધ વિધ વિધ પરી પાકો ખેડૂતો કરે છે જેથી આપણું ભારત નું જે મોર બધુંધા કે એ ખેડૂતો પર ખે ખે ખેડૂત ખેડૂત ખેતી કરે અને પાક પકવે છે એનાથી લોકો પેટ ભરે છે. અને એનાથી ખેડૂત પોતાનું ઘર પણ ચલાવે છે. હમ ખેડૂત નું લાગે એવું પણ સેલું કામ નથી એવું. બવ મહેનત નું કામ છે ખેડૂતો ઘણી બધી મહેનત કરે છે. ખુબ મહેનત કરી ને . એને પછી આપણા ઘરે આવે છે જેથી આપણે આપણું પોષણ કરીએ છીએ. અને આમ એના વિસ્તારમાં ભી નિર્ભર એનાથી એ લોકો પોતાનું વિદે વી ઘર ચલાવે છે અને લોકો નો ખેતી કરવું એક હમ એકય હુ ટાઈપનું એહ તહેવાર જ દવસે ચોમાસા તો તો બધું કામ ધંધા જતા હો મોટા મોટા શહેરોમાં કામે જતા હોવ ઠંડી જતા હોય ત્યાંથી લોકો ગામડે આવી જાય છે અને ખેતી કરે છે. તો બીજો તમે હાજર હોય.
હા મિત્ર તમે કીધો એવ સાચી વાત છે કારણ કે આપડે જોવા જઈએ તો એમાં અમુક એવી તકલીફો આવે આવે તો ખરી જ પણ આપડે એનો સામનો તો કરવો જ છે. જેથી કરીને શું કેહેવાય કે સંઘર્ષ કર્યા ના બીજું બધું કશું મળતું નથી ને તમને ખબર જ છે કે હાલના સમયમાં તો આજે છે. અમુક તો એવા લોકો છે એ લોકો માટે કઈ ખાવાનો પણ નથી મળતો. ને અમુક જગ્યા તો એવી છે કે જ્યાં ખાવાનું બહુ મળે પણ એ લોકો કદર નથી કરતા. તમને ખબર જ હશે કે જયારે કોઈ મોટો પ્રસંગ હોય તો તે દરમિયાન એ લોકો કેટલું બધું ખાવાનું બનાવતા હોય. પણ પછી જે ખાવાનું એ લોકોને જેટલું મર્યાદિત હોય તો અમુક એવા લોકો હોય છે કે જે મર્યાદિત નથી લેતા અને વધારે લઇ જાય છે અને પછી એ લોકો બગાડ કરે છે. ઈ પછી એમાં એવું થાય કે જે હજુ શિલા વધેલું હોય એ પણ એ લોક કો નાખી દેતા હોય છે તો મારું એ તો એજ કેવું કે જયારે લોકોને કઈ એવું મળે તો એ લોકો કદર નથી કરતા અને જયારે કઈ શું મળ તુ નથી તારે એ લોકો કો બહુ પસ્તા કરે તો એ પણ એક ધ્યાનમાં લેવી જેવી બાબત છે. ને મિત્રો ખબર જ છે કે હાલના સમયમાં તો જેક અ સરકાર છે એ લોકો યોજના આપીને ખેડૂતોને એમ તો અ ખુબ જ સહાય કરવા માંગે છે પણ અમુક એવા જે ખેડૂતો છે કે એ લોકો પાસે એવી માહિતી નથી હોતી કે કઈ યોજના આવી છે. તો એ યોજના ન પછી એ લોકો લાભ લેવા માટે ચૂકી જતા હોય છે. હમ જેથી કરીને પછી એ લોકો સમયસર લાભ નથી લઈ શકતા. તો એ ખૂબ જ દુઃખ ની વાત છે કારણ કે એના માટે જે પણ કઈ ગામમાં જે પંચાયત ઉપર કે પછી કોઈ એવો જાણકાર માણસ મૂકવો જોઈ જેથી ને એ જે છે તે અ કોઈ પણ યોજનાઓના બધા આજે ખેડૂતો લાભ લઈ શકે કારણ કે અમારા બા જુ એવું બહું બધું થયું શકે મોટા ભાગના જે ખેડૂતો છે જયારે કોઈ પણ યોજનાઓ આવે તો એમાં લાભ લેવાના રહી જાય છે ને જે લોકો જાણકાર હોય તો અમુક તો એ લોકો ખાલી પોતાના જ ફોર્મ ભરી દે તા હોય છે તો આ બહું ખોટી વાત કહેવાય મિ તો તમારા બાજુ શું મિત્ર આવું થેલું કશું જોવા મળે? તો તમે પણ મને થોડી એના વિશે માહિતી આપજો. કારણ કે મને તેવું જ કે બધે જ એમના ઓનલાઈન ફોર્મ ભરાતા જ હોય છે ખેડૂતને કોઈ યોજના આવે તો તો તમારા બાજુ શું એના થી કોઈ એવું કોઈ દુકાનો હોય કે ત પછી એ લોકો ફોર્મ ભરી ને પછી યોજનાનો લાભ લે એવું કઈ?
હા મિત્ર મારા ગામમાં વિસ્તારમાં પણ છે. પણ એમાં દુકાન દુકાન પર તો લોકો ભાગે જ ખબર છે પણ જે સરપંચ સાથે એ બધું સારું છે એ એ લોકો ખેડૂતને બધી યોજના આવતી હોય એનાથી એ લોકો બોલે છે, એમને કે છે એ લોકો યોજનાનો લાભ પણ સારી ઉઠાવે છે. અને એ યોજના માટે જે સરપંચ છે તંદ પર રહેતા હંમેશા જેથી કરીને ખેડૂતો બધી યોજનાનો લાભ ઉઠાવે